કારને
નમસ્કાર.
હા, મિત્ર.. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હા, મિત્ર તો આજ આપણે મિત્ર આજે ટોપિક પર ચર્ચા કરવાના છે અને મિત્રો એ ટોપિકનું નામ છે મિત્ર નાના વ્યવસાય અને રોજગાર તો એના વિશે છે, તો મિત્ર આ ટોપિક વિશે થોડું મને માહિતી આપશો.
હા, મિત્ર આપણે નાના વ્યવસાય અને રોજગાર તમે વાત કરી, કે આપણા લાઈફ એક એવું ઇમ્પોર્ટન પર્સન છે જે આપણે નાનો વ્યવસાય કરીએ એમાં ધારો કે ખેતી આવે. ધંધો આવે, અનેક ઉદ્યોગોમાં કામ કરીએ. આપણા રોજગારી માટે આપણું કામ એ કરવાનું જ છે. ને નાનો વ્યવસાય અને રોજગાર એમાં આપેલું છે, આ છે જે સમજવા લાયક છે. કે ધંધો કરો તો રોજગારી આપે. નોકરી કરો તો રોજગારી આપે. ખેતી કરો તો એમાંથી આપણને એવો એ જે પાક આવે એ વેચીને આપણને વળતર મરે એ નાણાં તરીકે આપણેે લઈએ. તો એક એવું આપણા લાઈફનું એક એવું બની ગયેલું હોય છે, કે જે આપણને રોજગારીની તકો પૂરી પાડતું હોય છે. ધારો કે તમે જોયું જ હશે કે અમુક-અમુક જગ્યાએ મેં અનેક વિસ્તારોમાં જોયું છે. લોકો પોતાના ઘરેથી કામ પર જાય. વાપી, પારડી. જેવા અનેક દમન જેવા વિસ્તારોમાં કામ કરવા જતા હોય કોઈ કળિયાનું કામ કરે, કોઈ સેન્ટિંગનું કામ કરે.
પોત-પોતાની લાઈફનું અલગ-અલગ કામ હોય છે, એ લોકોને અલગ-અલગ વળ તર મળતું હોય છે. એ લોકો પોત-પોતાની રોજગીરી પૂરી પાડવા માટે અલગ-અલગ કાર્ય કરતા હોય છે. એવા મે અમુક-અમુક એવા જોયા છે કે કોઈ પોતાના ઓફિસ માટે દોડતું પડતું હોય. કોઈ ને સવારે ઉઠીને કોઈ કામ જોબ પર જવાનું હોય, આ આઠ વાગે જવાનું હોય, કોઈ નવ વાગે જવાનું હોય. એવું પણ જોયું શે. આ મિત્રો વાત સાચી છે કે ખોટી તમને જણાવો મને.
હા, મિત્ર સાચી છે. કારણ કે મિત્ર આપણે જે આટલા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય છ. તો જે ગામડાં વિસ્તારના જે પન જે પણ યુવાનો છે એ યુવાનો એ જે રોજગાર મેળવવા માટે બહાર જવું. પડતું હોય છે. અને મિત્ર હું તમને જાણવા માંગુ છું તે નાના વ્યવસાય અને રોજગાર વિશે. તે નાના વ્યવસાય અને રોજગાર દેશની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે મિત્ર. નાના વ્યવસાયમાં ઓછી મૂડીથી શરૂ કરવામાં આવતા. ધંધાનો સમાવેશ થાય શે મિત્રો. અને જેમ કે મિત્રો દુકાનો જોઈએ, ખેતી આધારિત વ્યવસાય. હસ્તકલા છે, ઘર ઉદ્યોગ છે, મિત્ર નાના કારખાના વગેરે છે. અને મિત્ર આવા વ્યવસાયથી વ્યક્તિ પોતે રોજગાર મેળવી શકે છે મિત્ર. મિત્ર કોઈ પણ નાની નાની દુકાનો હોય એનાથી મિત્ર કોઈ પણ આપણે ધંધો શુરૂ કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ તમે કીધું કે જે આપણે ખાવાની નાની નાની ટોલો ખોલી શકાય. અને નાના વ્યવસાયો શરૂ કરવા માટે મિત્ર આપણે ખાસ ત આયોજન હોવું જોઈએ. અને મિત્ર આપણે ત ભણેલા ગણેલા હોવાથી જે પણ વ્યક્તિઓને સમજાવી પણ શકાય છે. કે આપણે કોઈ પણ નાના વ્યવસાય શરૂ કરવા માટે આપણે આયોજન અને મહેનત અને મિત્ર યોગ્ય મૂડી હોવી જોઈએ. અને વ્યવસાયિક જ્ઞાન પણ જરૂરી છે મિત્ર. જો મિત્રો આપણા પર વ્યવસાય જ્ઞાન હશે તો આપણે સરકાર દ્વારા જે નાના ઉદ્યોગોને સ્વરોજગારોને પ્રોત્સાહન આપવા માટે જે વિવિધ યોજનાઓ છે મિત્રો એના મિત્રો આપણે યોગ્ય રીતે લાભ પણ મેળવી શકીએ છીએ અને જેમ કે લોન સહાય પણ છે તાલીમ અને સબસિડી મિત્ર આપવામાં આવતુ હોય છે યોજના યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવાની મિત્રતા એના વિશે આપણે ઘણું બધું એ લોકોને સમજાવી શકીએ છીએ અને મિત્રો આગળ આ વાતને લઈ જતા હું તમને જણવા માગુ છું કે નાના વ્યવસાયો ના કારણે ગામડામાં અને શહેરોમાં રોજગારીની તોકો વધે છે મિત્રો અને તેનાથી બેરોજગારી ઘટે છે અને ઘણા લોકો આત્મનિર્ભર બની છે મિત્રો ખાસ કરીને મિત્રો આપણે ગામનામાં પણ જોવા જઈએ તો જે શાકભાજી વાળી જે નાની નાની દુકાનો છે ચાય બનાવે અને જે વાળાંદ ની દુકાન છે દરજી દરજીની દુકાન છે આમ મિત્ર ધીરે ધીરે કરીને એ લોકો પોતાનું ગુજરાન અને એ લોકો ધીરે ધીરે એ લોકો આગળ વધતા હોય છે નાના નાના વ્યવસાય આગળ મોટું સ્વરૂપ લેતા હોય છે જેનાથી એ લોકોને યોગ્ય એવી રોજગારી મળતી હોય છે અને નાના ઉદ્યોગો સ્થાનિક કાચા માલનો ઉપયોગ કરીને
અને વ્યવસાય તો આપડે એક એવું આ છે જે ધંધો આપણને અનેક પ્રકારો કામ આવતો હોય છે તો આપણેે એમાં કામ કરીએ આપણને એના બદલામાં માં વળતર મળે જે અંદાજ હોય એ આપણને હોય હ આપને મોળ તુ હોય તો આર્થિક પ્રવૃતિ જેવી છે એ આપણે કરતા રહીએ છીએ પરંતુ તેમાં આપણે સ્વરૂપ જેવા અનેક કાર્યો કરવાતા હોય અને જે કામ કરવાની રીતમાં થોડો તફાવત લાવતા હોય ધંધો આપડે મિત્રો કરીયએ જ આપને ખબર છે આપડે રોજગારી માટે આપડે ધંધો કરવો જ જઈએ કે જે વસ્તુઓ કે સેવાઆ લે અને વેચ કરવાની હોય એ ખરીદ વેચાણ કરવાની અને નફો કમાવાની પ્રવૃત્તિ કરીએ તો મિત્રો આપણે મુખ્ય હેતુ માલસામાનની લે વેજ કરીને કરતા હોય આમાં ખરીદ વેચાણ મિત્રો ગ્રાહક દ્વારા થતું હોય સાથેના વ્યવહાર પણ આપણા સારા હોય આમાં જોખમ ના હોય આપણે જાણીએ કે ધંધામાં આપણે સારી રીતે વાત કરીએ ગ્રાહક જોડે તો ગ્રાહક બી આપણે આપ આપણા સાથે સારી રીતે વાત કરે એવા અનેક પ્રશ્નો ઉભા થાય છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો કરિયાણાની દુકાન તમે લઈ લો મિત્રો કે કરિયાણા ની દુકાન ચલાવવાની હોય તો એમાં આપણે ફરીએે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જેમ કે સાબુ કોપરેલ તેલ જેવી અનેક દૂધ દહે છાંસ માખણ
એવી અનેક વસ્તુ ભરીએ બીજી વાત કરીએ તો કપડા ની દુકાન કપડાની દુકાન દુકાન માં આપડણે નાના થી લઈને મોટા અમુક અમુક વય પ્રમાણે રાખીએ જે આપણા લાઈફ માટે ખુબ જરૂરી હોય છે. અને બીજી વાત કરીએ જે
રોજગારીને રોજગારી એક એવો વ્યવસાય છે. જે આપણા લાઈફમાં ખૂબ ઇમ્પોર્ટન્ટન્ટ બની જાય છે. કે આપણે જેવી જેવી લાયકાત ધરાવતા હોય તેના પરથી આપણને રોજગારી આપતા હોય છે. જે. આપણેે જેવું સ્વરૂપ રાખીએ એ લોકો ના સાથે જેવી કાર્યરત આપડી જેવી વાતો કરીએ. એવો આપણને એ લોકો સમજાવતા હોય છે. ટૂંકમાં તમે સમજી લો મિત્રો કે દરેક ધંધો અને ખરીદ વેચાણમાં આપણે કરતા હોય તો તેમાં ભાગ લે પરંતુ જે કરવાનું હોય એ તો મિત્રો આપડે જયારે એજ કામ ચોક્કસ નિયમો અનુસાર કરતા હોય બરાબર ને મિત્રો
હા મિત્રો બરાબર
કૌશલ્ય કૌશલ્ય સંચાલન જેવું તો એમાં તો હોય જ આપડણે લાંબા ગાળાથી આપડણે જોયું છે કે બિઝનેસ સાથે કરવામાં આવેલા અનોક કાર્યો
હમ
કરતાની સાથે જે કરવામાં આવતા હોય એ કાર્યો આપણેે તો કરીએ. તો મિત્રો આમાં તમે જરાક સમજાવી શકો.
હા મિત્રો ચોક્કસ અને મિત્રો હું તમને રોજગાર વિશે સમજવા મામાંગુ છું. તો મિત્રો રોજગારમાં પણ ઘણા બધા એવા રોજગારો છે. જેમ કે મિત્રો સરકારી રોજગાર એમાં મિત્રો છે. સરકારની જે વિવિધ કચેરીઓ વિભાગો અને સંસ્થાઓમાં મળતી જે નોકરી છે આપણે કોઈ પણ ધારી શકીએ જે પોલીસ ની છે. પોલીસ છે પોલીસ કોન્સ્ટેબલ છે અને જે પીએસઆઈ છે. ઘણી બધી જે પણ જે પણ રોજગારો મળતી હોય છે આપણે એ સરકારી રોજગાર છે અને ખાન ગી રોજગાર આપણે વાત કરીએ તો મિત્રો ખાનગી કંપનીઓ છે ઉદ્યોગો અને સંસ્થાઓમાં મળતી નોકરી છે. આપણને નોકરી એટલે કે જે કંપનીમાં આપણે જઈએ ત્યા આપડે ત્યાં આપણને અલગ અલગ પોસ્ટ અ જગ્યા પર આપણને નોકરી મળતી હોય છે. મિત્રો એ નોકરી છે મિત્રો આપણે ખાનગી નોકરી કેવાય આપણે એમાં ફિક્સ ના હોય. ત્યારે પણ આપણને ત્યાંથી કાડી મુકતા હોય છે. અને બીજી છે મિત્રો સ્વરોજગાર એમાં છે મિત્રો પોતાનુ ધંધો અથવા તો વ્યવસાય અથવા નાના ઉદ્યોગ દ્વારા આવક મેળવી હા મિત્રો આપણે પોતે પણ પોતા ના ઘધો શરૂ કરી શકીએ છીએ કોઈ પણ મિત્રો સંજોગો હોય તો મિત્રો આપણે જાતે થોડા થોડા પૈસા કરી ને મિત્ર ધીરે ધીરે આપણે આપણું પોતાનો જ ધંધો શરૂ કરવો જેથી કરીને કોઈ પણ, કોઈ પણ આપણે આપણે તકલીફ ના પડે એટલે એટલા માટે મિત્રો આપણે પોતે જ પણ ધંધો શરૂ કરી શકીએ છીએ અને એના માટે મિત્રો આપણે યોગ્ય આવડત હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ ધંધા કઈ રીતે કરવો એ એનો પણ આપણને યોગ્ય આવડત હોવી જોઈએ અને મિત્ર તમે જે મને આટલો કિમતી સમય આપ્યો એના બદલ મિત્ર ખુબ ખુબ આભાર મિત્ર ધન્યવાદ